હલોો
હલો
હલો
હલો કેમ છેત્રું
સારું છે તું કેમ છે
મેં પણ મજામાં છું. હ તને, કઈ ની અય બેસીલી છું. તું શું કરતી છે?
નહી કઈ નહી બેસી લેતા અમ કઈ તો ઉત્તરાયણ વિશે કઈ કે ની મને જારાક સાંભળવું છે એના વિશે.
હા હા મેં તને ઉત્તરાયણ વિષે છે ને જરાક કેમ જાણકારી આપું કે કેવું પેલા તો તને એ ખબર છે કે ઉત્તરાયણને ઉત્તરાયણ કેમ કહેવામાં આવે?
ના, તને ખબર છે?
હા, મને ખબર મે તને કેવું. ખબર ઉત્તરાયણ ને ઉ ઉત્તરાયણ કેમ કહેવામાં આવે કેમ કે છે ને એ દિવસે જે સૂર્ય છે ને એ ઉત્તર દિશા હમાંથી ઉગે છે, ના કે પૂર્વ દિશામાંથી એટલે ઉત્તરાયણના દિવસ છે તે ઉત્તર દિશામાંથી ઉગે ને એટલે તેને ઉત્તરાયણ કહેવામાં આવે અને તને ખબર કે ઉત્તરાયણને બીજી રીતે એમ મકરસક્રાંતિ પણ કહેવામાં આવે તો તેને મકરસક્રાંતિ કેમ કેય એ તને ખબર?
ના, તમે કેવો ની.
હા હા મેં કેવું તને કેમ મકર મકરસક્રાંતિ એટલે કહેવામાં આવે કેમ કે છે, ને અ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે તેને મકરસક્રાંતિ પણ કહેવામાં આવે છે.
એવું છે! હા સારું તમે મને કીધું મને કઈ નવું જાણકારી મળ્યું.
હા હા કઈ નહી એમાં તો અને જે ઉત્તરાયણ જે છે, આપણા ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ કહેવામાં આવે એના કરતા જે સાઉથ ઇન્ડિયન જે લોકો હોય ને એ લોકો એ તેને પોંગલ કેય અને તેને પોંગલ પણ એટલે કહેવામાં આવે એ તને ખબર કે ને પોંગલ કેમ કેહવાય?
ના એતો નથી ખબર તમે કેવો ની જરા ખબર પડી જશે, તમને બી કઈ નવું જાણકારી જેવ સાંભળવા મળશે.
ચોખા ને પહેલીવાર એમ કાપે એટલે એ લોકો એ દિવસને એમ પોંગલ તરીકે ઉજવે એ દિવસ ચોખાની ક એમ કાપવામાં આવે. છે અને હા હા કાપ વાવણી કરે અને એટલે એ લોકો છે ને અ પેલું પોંગલ તરીકે ખીર બનાવે ચોખાની ખીર બનાવવામાં આવે તો તેને એ લોકો પોંગલ તરીકે કે અને મહારાશ્ટ્રમમાં છે ને તને ખબર કે બીજું જ રિચ્યુઅલ ચાલે એટલે કે ઉત્તરાયણ ના દિવસે લો શું શું કરે શું શું કે.
હા એ વધારે તો કશું નહી ખબર પણ એટલું ખબર છે કે મકરસક્રાંતિ માં તલ ના લાડુ એ બધું બને છે બધા ઉત્તરાયણ પર પતંગ એ બધા ચગાવે છે ફુગ્ગા એ બધા એટલું બધું ખબર છે નવા નવા બધા કપડાં એ બધું પહેરે છે પણ કેમ ઉજાવે કે એ બધું તો ની ખબર બસ ખાવા પીવા ને એ બધું ખબર છે.
હા હા એજ એક અને મહારાષ્ટ્રમાં તો ઉપરથી જ ઉત્તરાયણ હોય ત્યારે તો તલના લાડુ એ બધું એકબીજાને ખવડાવીને ક ને કે ત તિલગોળ ખ્યા અને ગોળ ગોળ બોલાય એટલે કે એનો મતલબ ગુજરાતીમાં એમ થાય કે તલના લાડુ ખાાવ તલની લાડુ ની અંદર જેમ ગોળ હોય ગોળ થી બનાવેલો હોય તેવી રીતે તમારી મોડા પર બી મીઠાશ હોય ગોળની જેમ મીઠું મીઠું બોલું એ બધું કહેવામાં આવે છે એ લોકો પોતાની ભાષામાં એમ કહેવા માંગે છે.
હા અને એ બી તો તને ખબર જ હશે ને કે એમના દિવસે આપણેે દાન પણ કરીએ જેમ કે ચોખા ના દાન હોય બ્રાહ્મણોને પછી ગાય હોય એ લોકોને તિલક હા એજ ગાયને આપણે
હા ખવડાવે છે. એ સવારે.
હા હા. એજ ને અને પછી સવાર થાય ને કે આસમાનમાં બહુ બધા પતંગો દેખાવા લાગે પણ આજના ટાઈમમાં બહુ ઓછું થઈ ગયેલું છે કે પતંગો દેખાવાનો.
હા એ તો છે. આજકાલ બધા ફોનમાં જ વધારે લિંક હોય કે બધા ઉત્તરાયણ બ એટલા મુસ્લિમ ની જ બનાવતા હોય છે.
હા એ જ ને અને જયારે આપણે નાના હતા ત્યારે કેટલા પતંગો દેખાતા એમ મોટતા નહ કે ઉ જાગતા નહ કે આસમાનમાં આખા પતંગો પતંગો દે ખાતા આસમાન તો દેખાતું જ નહી. એજ ને પણ આપણા ઉત્તરાયણ મનાવાના શક છેને પક્ષીઓને બહુ એમ હેરાન કરી મૂકીએ દૂરી થી જે કાચની દૂરી એ બધું લાવીએ તો એ લોકોને બહુ એમ પરેશાની થાય, કેટલીક ચકલીઓ કે પક્ષીઓ એમ કપાય છે. એ લોકોના પગ ને એ લોકો મરી જ આપડા લીધ કે. પણ આપણને એ ટાઈપ ની દોરી યુઝ જ નહી કરવા જોઈએ કેમ
હા અને ઉત્તરાયણ પર આપણે ખબર કે દોરી બી કેટલી પાકી પાકી આવે છે જેનાથી બધાને હાથ પગવા બી લાગી જાય છે અને આ વખતે એટલે પતંગમાં તો એ લોકો ઉત્સવ મનાવવાથી વધારે રસ હોય કે મેં જીતા તું હાર એમ કરીને એકબીજાને કેટલા બધા નુકસાન ભી થાય એટલ મતલબ દોરીનું બી કાચ ન હોય એટલે બધું લાગી વાગી બી બહુ જાય છે અને ઉત્તરાયણ ના દિવસે એવું નહી વિચારે કે હા ભાઈ ઉત્તરાયણ છે તો ઉત્સવ જેવું મનાવો પર એ લોકો તો રસમ રેસ લગાવે છે એમાં સ્પર્ધા જેવું રાખે છે.
એ છે તું એ બરોબર કીધું અમારે ત્યાં આવું બહુ જ થાય. એટલે કે બધી જગ્યાઓ. કરે કે નહી અમે ચીું એમ કર ઉત્સવ ને ઉત્સવ ની જેમ કોઈ હવે લે જ નહી બસ એમ મોજ મસ્તી સ્ટોકમાં જેવું જ અને તને એ પણ ખબર કે ઉત્તરાયણ જયારે પૂરું થઈ જાય તો એમ રાત્રે બધા ટુક્કલ કંદિલ અને ગુજરાતીમાં આપડણે ફણસ કએ ફણસ એ બધું રાત્રે કરી, તો કેટલું મસ્ત દેખાય ને આખું આસમાને એમ જગમગતું જગમગતું
હા એ તો છે હા.
હમ્મ. તું એમ કરે કે ફણસ એમ છોડે કે
ના મેં જોયું છે પણ
હા હા મેં પણ એમ તો નહી કરું, પણ ઉત્તરાયણ ના દિવસે એમ મને તો બહ મજા આવી જાય મસ્ત પતંગ ચગાવવા
એ મને પતા ચગવા થી વધારે લાડુ ખાવાની મજા આવે છે.
હા એ તો છે ઘરમાં કેટલા બધા અલગ અલગ તરીકે ના લાડુ એ બધું બને ને જો પેલો તલના, મમરાના, ચીકી કેટલી બધી એમ પ્રકારની બને ઉપરથી બધા ભાઈ બહેનો આવે તે પણ મજા આવે અને સા બંને બધા ટેરેસ સાપડે છીએ.
હા એ દિવસે બધા ફેમિલી લોકો બી સાથે હોય છે જોડે હોય છે એ લોકો સાથે ઉત્તરાયણ મનાવવાની તો ખુશી જ અલગ હોય છે.
એ જ ને બીજું કઈ પણ તને એમ જાણવું છે.
હા બોલો
ત એમ બીજું કઈ પણ ઉત્તયણશે તો પણ મને કઈ કે ને જેમ કે મે પણ હજુ એમ વિચારી શકું કે હું હું થઈ શકે હું હું નહી થાય એમ
હા વધારે તો કઈ ને પણ ઉત્તરાયણ ના દિવસે બધા જે પતંગ એ ચગાવે છે ને એ કપાઈ જાય છે તો બધા નાના નાના પોર લોકો બધા લૂંટવા જાય છે બધાને નુકસાન પણ થાય છે એટલે એ લોકોને ઉતરાયણ બે રૂપિયાના એટલે બે રૂપિયા પતંગના જગ્યાએ એ લોકોની જણ પર જતી રહેય છે, એટલે જયારે કોઈ બી પતંગ લૂંવાનો વારો હોય જોય નહી કે કાં ચાલ પતંગ બસ ઉપર નજર હોય અને લાકડા લઈને લોકો દોરવા જ નીકળી જાય છે પણ આ બધું નહીં કરવો જોઈએ બે રૂપિયા ના ચક્કરમાં કેટલા બધા જાન પર જાય છે એટલે આ બધું ન ધ્યાન રાખો કે પ એટલે પતંગ તો લઈ શકીએ પણ કોઈને જીવ કેવી રીતે આપી શકીએ કોઈ મરી ગયયો તો
એ જ હ પણ નાના છોકરા લોકો તો એમ સમજે જ નહી બસ દોડી જાય પતંગના ચક્કર માં કે હા પતંગ લૂટહું પોતાને એમ પોતાના પાસે હોય લોકોની પાસે પતંગ તો બી લોકોને લૂ લી પતંગથી એમને ચગાવવાનું હોય એ બો ખોટી વાત છે. એવું નહી કરવા જોઈએ હમ ઉપરથી ઉત્તરાયણ ના દિવસે એમ આપણેે જે પહેલા ટાઈમ પર ઉત્તરાયણ મનાવતા કેટલી હરખી રીતે મનાવત આજના ટાઈમ પર તો કેવી રીતે બધા ઉત્તરાયણ મનાવે ડીજ બધા લાવીને મૂકી દેવા કે જેમ ધ્વનિ પ્રદુષણ પણ કરી મૂકે કેટલાક લોકો તો
હા એ બી છે અને આપડે ખબર જયારે ઉત્તરાયણ પતી જાય છે એને પછી સ્કૂલમાં બી આપે બધા ઉત્તરાયણ દિવસ ઉત્તરાયણ મનાવીએ છીએ સ્કૂલમાં બી સ્પર્ધા હોય છે ને બધું સ્કૂલમાં બી ગમે કે નહી ઉત્તરાયણ મનાવવાની એ અલગ જ હોય છે મજા
હા હા એ દિવસે તો મેં ખાસ કરીને શાળા જ હતી કે હા ઉત્તરાયણ મનાવહું એમ તેમ કરું હું એ બધું વિચાય ને મને બો જ મજા આવતી એ દિવસે તો
હા એ બધું યાદગાર રહી જાય છે પણ સારું છે ઉત્તરાયણ ના દિવસ બી સારું હોય પણ એ બધા નાલાપય લોકોને ધ્યાન રાખવાનું કે કોઈ વાર એમ જોઈ ને પત પતંગ તો લૂટવાનું જ નહી હોય તો લઈ લેવાનું બસ ચાલશે પણ એ લોકો જયારે લૂંટે ને લીધે તો કેટલું બધું નુકસાન એ લોકો નું ભી થઈ જાય છે
હા એ છે ને પણ એ લોકો સમજે જ ને આપડે કેટ લોકોને કે મને તો એમ લાગે ઉત્તરાયણ પેલા આપણને બધાના ઘરે ઘરે જઈને એમ કેવા જોઈએ કે તમે તમારા નાના છોકરા ન ધ્યાન રાખો એમ પતાંગ લૂટવા માટે નહી જવા દો એમ જરા કેમ કવાનું કે કેવી રીતે કરવા અને આપણે આપણે તો ધ્યાન રાખવાનું સાથે સાથે પક્ષીઓનું ધ્યાન લે એ ટાઈપની દોરીઓને યુઝ કરવાની એમ કાચની પાકી દોરી એ બધી દોરીઓ પણ આપણે નિ યુઝ કરવા જોઈએ એમ પણ વિચારવું જોઈએ
ઉત્તરાયણના દિવસે તો બધા ઉત્તરાયણ ના દિવસે બધા કાચની દોરીને યુઝ કરતા હોય છે ને બધા ગાડી વાળા આવતા જતા હોય અને જો પતંગ કપાઈ ગયું ને એ લોકોની ગળામાં ફસાઈ ગયું તો એ લોકોની તો બેલેન્સ જ ખો જાય એટલે એ લોકો ન બી એક્સિડન્ટ થઈ જાય છે આ બધુ બહ વધુ સંકેત થઈ જાય છે
હા એજ ને હમ ચાલ તો પછી મેં તને પછી કોલ કરું કઈ વધારે જાણવાનું હોય તો મને કેહે છેે હ ને
હા કઈ વાંધો નહી થેન્ક યુ સો મચ મને એટલ બધો જાણકારી આપવા માટે
હા કઈ નહી એ માટે તો મને પછી થી એમ કોઈ વિશે જાણકારી જોઈતી હોય તો મને કેજે હા ને
હા સારું છે